હા એકદમ ક્લિયર આવી રહ્યો છે, મારો આવી રહ્યો છે તમને
અચ્છ.
મારા વાતના, હા તો આપડે જાણી થે હું જો આપડે થોડી હોય છે. ક્રિકેટ એક, આપણી આસપાસમાં રહેતા બધા જ લોકોના પ્રિય રમત તરી પણ ઉગાય છે, આપણા ભારતમાં મોટા ભાગના મોસ્ટ ઓફ લી ઘણા બધા ક્રિકેટરો જ જોવા મળે છે.
વિસ્તારમાં હવે આપણને ક્રિકેટ નો જોવા મળશે. એનથી ઘણા બધા લોકોને કિકેટમાં તો એ ક્રિકેટ વિશે આપણે ચર્ચા કરીએ તો ક્રિકેટ એક ભારત ની એક ગલી-ગલી એ મહત્વ ખેલ તરીકે ઓળખી શકીએ છીએ. તે મુજબ ક્રિકેટ એક ઘણી બધી પ્રખ્યાત રમત છે. મારો આવાજ આવે છે.
હમ.
તો આપડી રમતની ઘણી બધી પ્રકાર છે તે બાબતે તમારે શું કેવું છે.
હમ્મ. તમારી વાત એકદમ બરાબર છે કે હમણાં ઘણી બધી જગ્યાએ ક્રિકેટ ચાલી રહી છે, જે હાલમાં જોઈ લવાને મોનસૂન ક્રિકેટ ચાલી રહી છે, એને એવી બધી ક્રિકેટો ચાલી રહી છે જે થી કરી ને બધા લોકો મોનસૂન ક્રિકેટમાં ઘણા બધા આગળ વધી રયા હશે જેમાં હમણાં મુંબઈમાં ઘણી બધી ટ્વીટ એન્ટી લીગ ચાલી રહી છે પછી હમણાં મોનસૂન ક્રિકેટ ચાલી રહ્યું છે જેમાં બધા ઘણા બધા પ્લેયરો એ. પાઠ પણ લીધો સે, જેમ કે કીર્તન માત્રે છે, પછી ફરદીન કાઝી છે, પવન ઘિને સે, સુરજ કેના છે, એવા બધા ઘણા બધા છે. બેસ્ટ બોલરો છે, પછી બેસ્ટ ફિલ્ડરો છે, બેસ્ટ બેટ્સમેનો છે, એવા બધા ઘણા બધા એવા બધામે રમ્યા રમવા પણ આવ્યા છે જે જેમ કે પવન કેને થઈ ગયા એવા બધા ઘણા બધા મોટા ખેલાડીઓ છે જે એવી બધી મોનસૂનમાં આવે છે. પછી ઉસ્માન પટેલ ને લઈ લઉં તમે પછી એવા બધા ઘણા બધા જે બોલરો છે જે ભી કરયર કરિયર બનાવવા માટે તેઓના પર આવે છે અને જેથી કરીને આપણે એ મોનસૂન ક્રિકેટ અને તેના વિશે જેથી કરી ને આપણે કે રમતોમાં ઘણું બધું આગળ વધી રહ્યા છે. એથી કરીને આપણે એટલે વધુ સારું રહે એટલું આપણા માટે ઘણું બધું સારું રહેશે કારણ કે આપણેે એ રમતો એ ખુબ જ રમ્ય છે અને ક્રિકેટ તો આપણે બધા ઘરો અને જે જે આપડા ગામડાઓની ગલીઓ છે પછી મેદાનો છે રસ્તા ઉપર પણ બધા છોકરાઓ આપણને ક્રિકેટ રમતા જોવા મળે છે. જેથી કરીને આપણા ભારતમાં ક્રિકેટ નો એટલો જ ક્રેસ છે જેટલો ફ્રાન્સ છે. પશ્ચિમ ઘણી બધી અર્જેન્ટિના છે, અને પોર્ટુગલ છે, પછી એ ઘણી જગ્યા ફૂટબોલનો જેટ ક્રેજ છે એટલો આપણા ભારતમાં ક્રિકેટ નો ક્રેઝ ચાલી રહ્યો છે બધા નાના છોકરાઓને તમે પૂછો કે તમે શું બનવા માંગો છો તો તે ફક્ત એક જ કેહેશે કે હું ક્રિકેટર ગુ છું જેથી કરીને આપણા ભારતમાં એનો ક્રેઝ એટલો બધો ખુબ જ વધી રહ્યો છે જેથી કરીને આપણે તેનો જેટલો રમતમાં આગળ વધીએ છે એટલો એટલો બધો એટલો બધો તેમના માટે ઘણું બધું સારુંય પરંતુ હમણાંં હાલમાં જોઈ લેવો તો તમે એટલું બધું જાણીયા છ તે પ્રમાણે અને ઘણી બધી જગ્યાએથી જગ્યાથી જેથી કરીને આપણે એ બધી રમતો રમ્યા કરીએ તો આપણા માટે ઘણું બધું સા ારું કવાય અને ઘણું બધી જગ્યાએ હમણાં જે કીધું તે પ્રમાણે તમે ક્રિકેટો એક મેદાનો છે વધુ વટું વરસાદ ને કારણે અને જગ્યાઓ પણ બંધ થઈ ગઈ છે જેથી કરીને આપણે એટલું રમત ના આગળ વધીએ એટલે આપણા માટે ક્રિકેટમાં પણ એટલું બધું સારું કહેવાય છે પરંતુ હમણાં અને પીચો ઉપર એટલું બધું પાણી પડી ગયું છે ન જેથી કરીને પીચો બગડી રહી છે હમણાં બધા લોકો કોંક્રટની પીચ નો વધારે ઉપયોગ કરી રહ્યા છે જેથી કરીને રમવા નુ ઉપર સારી રીતે ચાલી શકે અને તે ખરાબ પણ થતી નથી પરંતુ તેમાં એક પ્રોબ્લેમ પણ આવે છે આપણે તેના પર રમએ છીએ તેમાં સ્લીપ થવાનો ભય વધી જાય છે કારણ કે તેમાં પડીએ તો આપણને ઘણા બધા એવા ઈજાઓ થઈ શકે છે અને આપણને પડવાની શક્યતા ખુબ ઘણી વધી જાય છે કારણ કે તેના પર પાણી હોય છે જેથી કરીને આપણા શૂઝ પહેરી રમીએ એટલું વધુ જ સારું રહેશે. પરંતુ આપણે જો એમ જ રમીએ તો આપણે પડી જવાનો ભય એકદમ આપણને વધુ સતાવી રહે છે. કારણ કે સ્લીપ થવાથી આપણને હડકાવું અને ચામડીઓ સુવાઈ જવાની અને લોઈ નીકળવાની સંભાવના ખુબ વધી જાય છે જેથી કરીને મોન્સૂનમાં એટલુ જોખમમાં પણ બધા ઘણા બધા ખેલાડીઓ આવે છે રમવા માટે કારણ કે રમાનું બધે પૈસા પણ આવે પરંતુ આપણે જે એનો વધુ ઉપયોગમાં રમવા માટે કરીએ એટલું ઘણું સારું પણ રહે છે ખેલાડીઓ પણ છે જે હમણાં મોન્સૂન ક્રિકેટમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે પરંતુ એ લોકોને ઘરના લોકો સપોર્ટ નથી કરતા જેથી કરીને તે લોકો મોનસૂન ક્રિકેટ રમવા માટે જતા નથી. અને ઘરે જ બેસી રહી છે પણ મોન્સૂન ક્રિકેટ રમવાની પણ એક અલગ જ મજા છે કારણ કે તેના તેમાં ઘણા બધા લોકો એવા રમવા માટે પણ આવે છે અને ઘણા બધા લોકો તે જોવા માટે પણ આવે છે જેથી કરીને આપણે એટલા બધા ખેલાડીઓને આપણે તેમાં રમતા પણ જોયા છે અને ઘણા બધા લોકોને આપણે તેમાં નવું નવું કરતા જ પણ જોયયા છે, રિવર્સ બનતા જ જોય છે ઘ બધા અજબ ગજબ શો તો પણ રમતા જઈશ તમે કેતન માત્ર ને જોયા હશો તે, એવ લોંગ વોથી પછી આઉટડોર સ્ટેડિયમ ભી સિક્સ મારી રહ્યા જેથી કરીને એવા બધા લોકો જે રમવા માટે આવે છે, બધા જોવા માટે ફક્ત આવે છે. તેનાથી કઈ શીખે છે કે આપણેે પણ આપણા ખલ માં આટલ બધું ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ, કે જેથી કરીને આપણે એટલો બધા સક્ષમ થઈએ, કે આપણે એટલું બધું રમી શકીએ. પરંતુ ઘણા લોકો હજુ પણ તે રમવા માટે આપ જતો નથી ઘરે બે રસી ર જેથી કરીને આપણે, અમ્મા જે એટલું આપણા માટે સારું રહે પરંતુ એવા નાના થી મોટાથી ઘણા બધા છોકરાઓ હમણાં મોન્સૂન ક્રિકેટમાં આગળ વધી રહ્યા છે, તમે શું કેવો છો.
હમ્મ તમારી વાત એકદમ બરોબર છે, ક્રિકેટ જેટલું લકા ભારતમાં જોવા મળતો નથી. આપડે જાણીએ છીએ મતલબ જેટલ આપ પણશે તેટલું ખબ પણશે આપણે જાણીએ એ મુજબ ક્રિકેટ આપને ઘણી બધી ઈન્જરીનો પણ સામનો કરવો પડી રહ્યો છે, રમતો રમતા ઘણી બધી ન્જરીઓ હોય છે, ઘણી વાર તો એટલી બધી જેરીવું કારણે
એના કારણે લોકોને કોઈ વાર મૃત્યુનો પણ સામનો કરવો પડી રહ્યો છે્રિકેટ એક બટ લ લોકોક કે મને એ જ કે આખા ભારતમાં કો ન હોય કે જેને રી ના મળી રહે છે,
વરખાદ આવવા લાગે
આપને જોવા મળે છે એ લોકો એ ટેલેન્ટ ધરાવે છે, એ લોકો એટલા આખા કેદરમાં નું નામ ફેમસ થઈ ગયું છે, તમે આપડે જાણીએ છીએ તે મુજબ સીઝનમાં પણ આપણને ઘણા બધા ખે
જેમ કે આપડે જોઈએ છે તે હ મુજબ સૂર્ય વંશી માત્ર ચૌદ વર્ષના ખેલાડી વિભવ સૂર્યવંશી કેટલું સારું કેવાય આટલા નાની ઉંમર માં આટલું સારું પરફોર્મન્સ કરતો હોય તો તે ઇન્ડિયાની ટીમમાં સિલેક્ટ થયો હશે તે બાબતે તમારે શું કેવું છે,
અમારી વાત એકદમ બરાબર છે કે એવા આપડે ઘણી બધા લોકો પર્ફોર્મન્સ આપી રહ્યા છે, તેથી કરીને તેઓનું ઇન્ડિયન ટીમમાં પણ સિલેક્શન થઈ રહ્યું છે, જેથી કરીને તેઓ માટે ઘણું બધું સારું પણ છે, અને તે એકદમ સારા પ્લેયરો છે, જેને ઇન્ડિયન ટીમમાં ચાન્સ મળી રહ્યો છે, ઠી કરીને આપણે તેનો વધુ ને વધુ ઉપયોગ કરીએ એ ઘણું બધું સારું પણ કેહેવાય છે, જેથી કરીને આપણે તેનો ઉપયોગ કરીએ તો આપ આપણા માટે ઘણું બધું સારું પણ રહેશે અને તે આપણા માટે ખુબ જ જરૂરી છે, જેથી કરીને અને ઘણી બધી જગ્યા કે આપણે એટલું બધું વધી રહી કે વધી રહીએ છીએ ને જે રમવા માટે આપણા માટે ખુબ જ જરૂરી છે, એટલા માટે તો આપણે કહીએ તે પ્રમાણે મોન્સૂન ક્રિકેટ હાલમાં એટલી બધી ચાલી રહી છે કે જેમાં ઘણા બધા લોકો તમે કીધું હમણાં એટલા બધા લોકો જગન સર છે, પછી ઘણા બધા એ યસ્માન પટેલ છે બંટી પટેલ છે એ બધા લોકો રહ્યા છે જેથી કરીને આપણા તે બધુ સારું કેહેવાય કારણ કેમ તમે કીધું લે્રિકેટ ઘણ બધા આગળ વધી રહ્યા છે અને લોકો તેમાં કરિયર બનાવી રહ્યું છે. તમે કીધું તે પ્રમાણે એટલા બધા પ્લેયરો ઇન્ડિયન ટીમમાં આગળ આવી રહ્યા છે એ લોકોને માટે એ ઘણું સારું છે. કે તેમને ચાન્સ મળી રહ્યો છે નાની ઉંમરે દેકો એટલા મોટા આગળ વધી રહ્યા છે કે તેમને ચાન્સ મળી રહી જેથી કરીને આપણે તેમાં આગળ વધીએ તો આપણા માટે ઘણું બધું સારું કેવાય અને આપણા પરિવાર માટે આગળ વધતા રહેવું છે તેથી કરીને આપ પાછળ જતાં કઈ નય આપણે એટલા બધા સક્ષમ છીએ કે આપણે તેમાં આગળ પોતાનું કરિયર બનાવી શકીએ પરંતુ હમણાં એવા લોકો છે જે તેઓને સપોર્ટ નથી કરી રહ્યા અને તે લોકો કહે છે કે ફક્ત તે લોકો ક્રિકેટ જ રમ્યા કરે છે પણ ક્રિકેટમાં જેટલું પૈસો છે એટલું કશે ય નથી જેથી કરીને હમણાં તમે જોયો હશે આઈપીએલમાં લોકોને સત્તાવીસ કરોડ કેવા બધા ઘણી બધા લોકોને સત્તાવીસ કરોડ પણ મળી રહ્યા. જેથી કરીને આપણે જેટલી રમતો વધુ રમ્યા અને તે ખુબ જ સારું કહેવાય હમણાં ફૂટબોલમાં તમે જોઈ લવ ને એટલા કરોડો રૂપ પરિવારોને ખરીદવામાં આવે છે જેથી કરીને ફૂટબોલમાં પણ આપણું કરિયર એકદમ સારી રીતે બની શકે છે એવું મને લાગે છે જેથી કરીને આપ બધી જ ગેમોને આપણે પ્રાયોરિટી આપવી જોઈએ કે આપણે બધી ગેમો રમીએ ફક્ત એક જ વસ્તુમાં આપણે આગળ ન વધી અને ઘણી બધી એવી બધી વસ્તુઓ છે જેમાં આપણે આગળ વધી રહીએ છીએ તો આપણા માટે ઘણું બધું સારું પણ કહેવાય છે જેથી કરીને આપણે જેટલું ક્રિકેટોમાં આગળ વધીએ છીએ એટલે આપડણે ઘણી બધી રમતો છે તેમાં પણ આપણે પોતાનું કરિયર બનાવી શકીએ છીએ જેથી કરી ને તમે જે આગળ વધો છો તે ઘણું બધું સારું કેવાય અને આપણા પરિવાર માટે જે આપણે આગળ વધ રહ્યા છે અને તેમના માટે આપણે ઘણું બધા પૈસા પણ કમાઈ રહ્યા છે ખુબ સારું કેહેવાય કારણ કે આપણા પર જ પરિવાર ની જીમે દારીઓ હોય છે જેથી કરીને આપણે એવી ફિલ્ડ પકડવી જોઈએ કે જ્યાં આપણે આગળ વધી રહીએ છીએ તમે શું કેવું છો?
હા તમારી વાત એકદમ બરાબર છે આપણે જો એકવાર ક્રિકેટ જગતમાં સિલેક્ટ જો થઈ ગયા છે તો આપડા આપણું કરિયર સેટ આપણે માનીયે તેમ આપણું કરિયર સેટ થઈ જાય છે પણ આપણે યુએસએથી મુજબ આપણેે રણજી ટ્રોફીમાં સિલેક્શન થઈએ છીએ ત્યાં સુધી આપ ઘણી બધી સ્ટેપ આપને આગળ જોઈએ તો આપણે જોઈએ મુજબ ક્રિકેટ જગતમાં પણ આપણને રાજકારણ ઘણું નડતું જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે રાજકારણમાં આપણી ઓળખાણ હોય તો આપણે સીધા સીધા પૈસા આપીને સિલેક્શન થઈ શકીએ છીએ. આવું આપણા વિસ્તારમાં ખુબ વધારે ચાલી રહ્યું છે. એવું ન કરવું જોઈએ કારણ કે એમાં જો જેમને જે પ્લેયર આગળ વધવકની સક્ષમતા ધરાવે છે તે તે પ્લેયરને આગળ વધ આગળ જગ્યા મળતી નથી અને જે પ્લેયર ને કશો કઈ આવડતુ નથી એ પણ પૈસા આપીને આગળ વધી જાય છે તો તે બાબતમાં તમે ઘણી ચર્ચા વિચારણા કરશો થોડી?
હા તમારી વાત એકદમ બરાબર છે કે હમણાં એટલી બધી જગ્યાએ તમે જોયું હશે તેમ પૈસા લઈને આપણને રમાડવામાં આવે હમણાં જોયું હશે અમારા અહીંયાનો એક ખેલાડી છે જે એટલું સારું રમી રહ્યો છે પણ તે આગળ જવા માટે તેને કહેવામાં આવે છે કે તમે એકવીસ લાખ રૂપિયા ભરો તો તમારું આગળ સિલેક્શન થશે એવું કરવું ન જોઈ તે કેટલો સારો ખેલાડી છે તેમણે સિલેક્શન માટે ગયો પણ હતું તેમણે એકવીસ રન માર્યા હતા અને કોમ્પિટિટર ઓગણીસ રન માર્યા હતા તો પણ તેને પૈસા હવડાવી ને સિલેક્ટ થઈ ગયો અને પેલાને બહાર કરી દેવાયો જેથી કરીને હણા ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને તેમાં પણ પૈસાની જે પાવર છે ને તે આગળ વધી રહી છે કારણ કે જે આપણે પૈસાઓ આપીને આપણે જે સિલેક્શન કરવાડીએેીએ તે પાછળ જતા આપણને જ નડે છે કેમ કે આપણ પફોર્મન્સના આધારે આપણને બીસીસ એ જોઈ છે કે આપણે કેવા રમીએ છીએ અને આઈપીએલમાં પણ એવું જ જોવામાં આવે છે આપ કેવું સારુંફોર્મન્સ આપ્યું છે તે હિસાબે આપણને લેવામાં આવે છે આપણે અહીંયા પૈસા આપીને આગળ વધી જઈએ પણ તેમાં આપણને કશું કામ આવવાના નથી જેથી કરીને આપણે જો આપણી મહેનત થી આગળ વધ તે આપણા માટે ઘણું સારું કહેવાય છે જેથી કરીને આપણે પૈસા આપીને નહી પરંતુ આપણે પોતાની મહેનત કરીને અને આપણે જે આત્મવિશ્વાસ રાખીને આપણે આગળ વધીએ છીએ તે જ હિસાબે આપણે આગળ વધ ઘણા લોકો એવું કરતા નથી અને ફક્ત પૈસાઓ આપીને આગળ વધ્યા કરે છે જેથી કરીને તેઓને પાછળ જતા ચાન્સ લાગતો નથી અને તેઓ ફક્ત